હલો હ.
હા.
કેમ છો? હલો રાધે રાધે, કેમ છો?
હા મજામાં છું તમે કેમ છો? કેમ છો તમે?
હું પણ મજામાં છું, હું પણ મજામાં છું, હમ બાકી શું ચાલી રહ્યું છે? કઈ નહી બસ. બેઠી હતી મે. સાંભળી તમારી ઘરે અ શું કે બે. પોપટ છે?
. સાંભળ્યું છે ને મારા ઘરે બે. પોપટ છે. આ એક ડોગી છે, અરે બહુ જ બોલે બહુ જ બોલે. બધું તમે, મતલબ એને ભૂખ લાગી હોય તો મને મમ્મા મમ્મા કરીને ખાવાનું માંગશે એટલે બધ. બધી જ વાતો કરે હું કોઈને કહું ને તો વિશ્વાસ પણ નહીં કરે મારું કોઈ, પણ એ બધું જ બોલે.
અચ્છા અચ્છા સરશ કુતરા. ગમે છે અને. બિલાડીઓ પણ. તમને?
હા, મને તો છે ને પ એનિમલ ને બધુ જીવજંતુઓ બોવ જ ગમે છે. એટલે મારી પાસે તો અ ડોગી છે, પછી ફિશ ટેંગ છે અ અને જોને મારો ડોગી પણ મારા વગર બિલકુલ નથી રે કસે જાઉં ને તો એ ખાવાનું પણ નહીં ખાય, અને હમણાં જો એને જ હું આ ટો મરાવા બાર નીકળી છું. તમને ગમે છે?
ગમે કુતરા હોય નય. તમારા રિલેટિવના તમા તમારું કયા બ્રીડ નું છે?
મારું સિકઝૂ ડનું છે, પણ બોવ ડાયુ છે ને બોવ મ બોવ શાંત છે અને એટલો પ્રેમાળ છે ને. બોવ પ્રેમાળ છે. હલો. હલો, હલો, હલો.
ઓ અવા
હલો. તમારો અવાજ નથી આવ તો, હા અવાજ જતો રહ્યો ક્યાર નો હલો હા બોલો. હલો. હલો
જ મિત્ર બહારનો